હા હલો.
હા હા આજે આપડે પર્યાવરણ અ જે અત્યારે અત્યારે જે પર્યાવરણ છે એમાં એને લીધે જે સમસ્યાઓ ઉભી થાય છે અને એના ઉપાય વિશે ચર્ચા કરશું.
હા પર્યાવરણ ઓકે અ આજનું પર્યાવરણ આપણને ખબર જ છે કે કેટલું બધું અ દૂષિત થઈ ગયું છે અ ને વાત તાવરણ બહુ જ એટલે દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે. છે ને વરસાદ ઓછો થતો જાય છે આ બધી સમસ સ્યાઓ બહુ જ આવતી જતી છે આજકાલના એટમોસ્ફિયરમાં પર્યાવરણમાં.
બરાબર હા. હમણાં યુરોપમાં પણ બહુ ગરમીનો માહોલ છે ત્યાં આગળ કારણ કે લોક કો બહુ જ પરેશાન થઈ ગયા છે અત્યાર સુધી એવું થતું હતું કે ત્યાં આગળ ગરમી નહી જેવી પડતી તી પણ હવે તો અ જોવા જઈએ તો બધા જ યુરોપ અ ના દેશોમાં જેમ કે ઈટલી, અ પોર્ચુગલ્સ, સ્પેન યુકે વગેરે દેશોમાં ખુબ જ ગરમી પડવા મંડી છે. એટલે જે અ અસહ્ય આપડે જેમ ભારતમાં ગરમી પડે છે એનાથી પણ વધારે ગરમી ત્યાં આગળ પડવા મંડી છે આમ તો સૂકો પ્રદેશ છે એટલે ત્યાં કેવાતું કે ઠંડા દેશો છે પણ હવે જે છેલ્લા અ પાંચ સાત વર્ષથી ત્યાં આગળ પણ અ આ પર્યાવરણ ની સમસ્યા થઈ છે એટલે ખાલી પર્યાવરણની સમસ્યામાં ખાલી વાતાવરણ ની એમાં બધ તું જ આવી જાય પાણી પણ એવું દૂષિત થાય છે.
હા.
પર્યાવરણમાં અને સાથે સાથે આપણે જોઈએ તો આપડી જ અ અ ભૂમિ એટલે એ જમીન જેની જેની ઉપજ આપડે જેમ આપડું તો ખેતી પ્રધાન દેશ છે. એટલે એને લીધે અ આપણા જે ખેડૂતો છે. એ લોકોને પણ સહન કરવાનું આવે છે કારણ કે આપડે જે વસ્તુઓ બધી અત્યારે જેમકે પ્લાસ્ટિક પ્લાસ્ટિક ના પેકેટ છે, પ્લાસ્ટિકની થેલીઓ છે બધું જે આપ આપણે ખાઈ ખાઈ કા તો ઉપયોગ કરીને ગમે ત્યાં ફેંકીએ છીએ અને ગમે ત્યાં અ પાણીમાં એને પ્રવાહિત કરી દઈએ છે જે નદી માં કે સાગર માં બધે જઈને જ્યાં પણ આપણે અ ફરવા જઈએ તો એ જમીન નું અ જમીનનું જે જે એની જે ફળદ્રુપતા છે એ દિવસે દિવસે તે નષ્ટ થતી જાય છે અને એને કારણે ખેડૂતો એ અ બો બધા અ આપડે કઈ કે ઓલા ફર્ટિલાઇઝર્સ અને અ આપણે જંતુનાશક દવાઓ વગેરેનો ઉપયોગ કરવો પડે છે. તો એ એની જ અસર પછી આપડા ખોરાક ઉપર થાય છે.
હમમ બરાબર છે બધું જંતુનાશક ની દવાઓ બધી વધારે લોકોએ નાખવી પડે છે જેને કારણે આપણે અ આ ખોરાક બી અ કેમિકલ વાળો આપણે ખાઈ રહ્યા છીએ હમણાં.
બરાબર હા હા. એટલે લોકોને પણ પછી હવે ઓર્ગેનિક લોકોનો અ જરા સજાગ થયા છે અને એ લોકો પણ હવે ઓર્ગેનિક ખોરાક તરફ એટલે હા એટલે એ બધું ખુબ ધ્યાન રાખ રાખવા જેવી વસ્તુ છે પાણી પણ એટલું જ દૂષિત થાય છે. વરસાદના પાણી સિવાય પણ આપણે જે પાણીમાં કીધું કે જેમ ગંદવાડ બધો કરીએ છીએ એ પણ જે આપડી નદીઓ છે આપણા તો આપણા દેશમાં તો કેટલી બધી નદીઓ છે અને જ્યાં જઈએ ત્યાં લગભગ ક્યાંક ને ક્યાંક તો નદીઓનો સંગમ થાય જ છે.
હમમ.
પણ એ નદીઓમાં પણ આપણેે ગમે તેમ નાહીને ગમે તેમાં એવા કપડા જુના કપડાં ધોઈને અને સાથે સાથે કેમિકલ ફેક્ટરીઓમાંથી કેમિકલ વાળું પાણી એ બધું દૂષિત થયેલું એમાં જ ભેગું થાય છે. અને ગમે એટલું અ પ સરકાર એ પગલા લે પણ છતાં પણ જે એનું સ્તર છે જે ચોખ્ખાઈ નું એ તો દિવસે દિવસે અવ ઘટતું જ જાય છે અને એજ આપડા સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે.
હમમ આપણા દેશની વસ્તી બી એટલી બધી છે કે બધાને અ સ્વ સ્વચ્છ સ્વછતા વિશે અ શીખ શીખવવામાં પણ બો તકલીફ પડે છે અને બધાને આ બધું ખબર નથી પડતી, કે આપડો ગમે તેવો કચરો ગમે ત્યાં નહી નાખ વો જોઈએ. બધા ટ્રેનમાં સ ટ્રેનમાં ટ્રાવેલ ટ્રેનમાં બેસી બેઠેલા હોય તો બી ટ્રેનમાં કચરો નાખે. અ નદી કિનારે તળાવ એ બધે ફરવા જાય, ત્યાં પણ ગમે ત્યાં કચરો નાખે, અને પાણી બધું દૂષિત કરી નાખે છે. વાતાવરણ માં બી આ બધો કચરો જ્યાં એકઠો થાય છે ત્યાં. ગંદ ગ બહુ ગંદકી થઈ જાય છે અને એને કારણે રોગચાળો બી ફેલાય છે.
હા, અને પાણીમાં રહેતા જીવો જેમ કે માછલી છે કાચબા છે, એ લોકો ના પણ જીવનને અસર થાય છે. આપણા જીવનને તો થાય જ છે પણ એ લોકોનું પણ જીવન અ દુષ્કર બની જાય છે.
હા બહુ બધી માછલીઓ મરી જવાના કિસ્સાઓ બી બહુ સાંભળવામાં આવ્યા છે.
ઘણી વખત સંસ દરિયા કિનારે મરેલા આવા જીવો તણાઈને આવે છે, અને પછી એ લોકો એના માટે શોધખોળ આદરે છે કે આ કે માવ આટલું થયું, એક સા ટું થાય, એટલે એટલે આ પણ એક મોટી સમસ્યા છે, પર્યાવરણ હમ્મ પછી બીજું એવું છે કે આપડે અત્યારે હવે બધું ઘણા જૂના કપડા હવે તો પેલા એવું હતું કે જૂના કપડા આપીને કઈક તમે એની સામે લઈ શકતા, હવે ઘણી જગ્યા એવું થાય છે કે જૂના કપડાં કોઈ લેવા તૈયાર નથી. પહેરવા તો જવા દો પણ એનું એનું કઈ નવું બનાવવા પણ તૈયાર નથી. તો એને કારણે કે જે જૂના કપડાં છે ને એ પછી જમીન આપણે જમીન ભરવા માટે મીન્સ ત્યાં જ્યાં અ ગમે તે રીતે બધા નાખી જાય, અને એને લીધે ઇવન આપણે જમીનની ફળદ્રુપતા કેટલાય વર્ષો સુધી એ વસ્તુ ત્યાંને ત્યાં જ પડી રેય. કારણ કે કપડાં તો કઈ કોટન હોય, તો ઠીક છે કેઈ અ ન નુકસાન કરે પણ બીજા, સિન્થેટિક કપ ડા છે, કે જીન્સ છે, એ બધી વસ્તુ ઓ એ તો તમારે ભૂમિમાં કેટલાય વર્ષો સુધી ત્યાંને ત્યાં દટાયેલું પડ્યું રે, અને એને લીધે જમીન પણ આપ ણી ભૂમિ પણ ખરાબ થઈ જાય, તો હમણાં એક લેન્ડફિલ. કે આ લોકો કરે છે એ પણ ન કરવું જોઈએ. અ તમારે અમે જોયું છે કે વિદેશમાં તો છે ને. આવી સંસ્થાઓ છે આપણા દેશમાં છે પણ બહુ ઓછું છે, એટલે લોકો અને ત્યારે જૂના કપડા હોય. એ એક લોકો ત્યાં એ લોકોએ ડોનેશન બોક્સ રાખ્યા હોય છે. સુપર માર્કેટની નજીકમાં કે મોલની નજીકમાં. તો ત્યાં લોકો કપડા મૂકી જાય, અને એ લોકો એ કપડા પથી કોઈને ઉપયોગ થાય કા તો એમાંથી કઈક બનાવે, એવું થાય. તો આપણા દેશમાં એટલું ગરીબી છે પણ લોકો આ આ અ વસ્તુ કરવા તૈયાર નથી જો આવા પગલા લે. તો ખરેખર આપણી ધરતીની પણ ફળદ્રુપતા જળવાઈ રહે, અને અ ભૂમિ ને નુકસાન પણ ન થાય.
હમ્મ બરાબર છે. અ ઘણા લોકો છે ને આ બધી આ બધા કપડા બધા બધી જગ્યા એ થી ભેગા કરી ને અ અમુક સંસ્થાઓ સુધી પહોંચાડે બી છે પણ એ બોવ અ બોવ મસ્ત અ શું કેવાય એકદમ ઓછી જગ્યા પરથી હ નાના પાયે કરે છે એ લોકો અને એટલે ઘણા બધા આપણે ત્યાં જોવા જઈએ તો આપડે તો આપણા બધા ઘણા બધા લોકો છે મીન્સ કેટલી બધી કરોડોની સંખ્યામાં લોકો છે
હમ્મ હમ્મ
પણ એટલું બધું કામ નથી થઈ શકતું એની ઉપર પણ છે આવી સંસ થાઓબી કામ કરતી છે કે એ લોકોને આપીએ તો એ લોકો ગરીબોને દાન કરે અમુક અ અનાથ આશ્રમમાં આપી આવે વૃદ્ધાશ્રમમાં આપી આવે.
હા હા
એવી રીતના આ બધો ઉપયોગ તો કરતા છે પણ છતાં બી અ બઉ બધો બધા કપડા જે છે એ બહાર ફેંકી દેવામાં આવે છે. જેનો જેનો એકદમ જ કચરાની જેમ યુઝ થાય છે અને આપડી ત જમીન ફળ જમીનને ખરાબ કરતી છે.
હા મેં હમણાં એક જોયું તું કે અમદાવાદ બાજુ ગાંધીનગર માં એક એવી સંસ્થા છે. કે જૂના જીન્સ માંથી તમને થેલા કે બેગ ને એવું બધું સરસ બનાવી આપે એ પણ ફ્રી ઓફ ચાર્જ. પણ એ લોકોને ત્યાં ઘણું બધું વેટિંગ છે કારણ કે ઘણા બધા જેને ખબર પડી છે ઈ લોકો ત્યાં જઈને આપી આવે છે. અને એમાંથી એ લોકો જૂના જીન્સ માંથી કારણ કે જીન્સ તો ટકાઉ વસ્તુ છે. તમે પેન્ટ પહેરી લીધું હોય કે સ્કર્ટ પહેરી લીધું હોય કા તો છોકરાઓના હાફ પેન્ટ ને બધું હોય પણ એમાંથી પાછું કઈક બની શકે કારણ કે એ ટકાઉ વસ્તુ ટકાઉ કપડું છે તો આ લોકો રિયુઝ કરે છે એ નાથી એટલે એ પાછું તમે વાપરી શકો. તો આ એક સારો સારું પગલું છે એટલે આવા આવી સંસ્થાઓ જો મોટા પાયે બધે ઠેકાણે હોય
હમ્મ
ઘણી બધી કપડું પણ કપડાનો ફરી ઉપયોગ થાય અને સાથે કંઈક નવી વસ્તુ તમને લોકોને અ વાપરવા પણ મળે લોકોને તો આ સજાગતા હોવી જરૂરી છે એવું મારું માનવું છે.
હા બરાબર છે આ આવા વાતાવરણને આપણા પર્યાવરણ ને ખરાબ કરે એના કરતાં અ વસ્તુ સારી છે કે ભાઈ એનો રિ રિયુઝ કરવામાં આવે. અત્યારના તમે કપડાં ની વાત કરીએ એવી રીતના પ્લાસ્ટિક પ્લાસ્ટિક નો પણ ઘણી બધી રીતે રિયુઝ થાય છે એનું રિસાયક્લિંગ કરીને અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે છે. પણ છતાં પણ અ બધામાં એ જાગૃતતા નથી અને બધી જગ્યા એ પહોંચી વળાય એવી પરિસ્થિતિ નથી તો આની ઉપર વધારે કામ થવું જોઈએ એવું મને લાગે
હા પ્લાસ્ટિક નું એક છે કે પ્લાસ્ટિકની જે આપણે રીસાયક્લિંગ એટલે કે એને ફરીથી બીજા કોઈ સ્વરૂપમાં એને એમ કરવું પણ એ ખર્ચા અ ખર્ચાળ બહુ છે એટલે હા એટલે બને ત્યાં સુધી એમ થાય છે કે આપણે વ્યક્તિગત ધોરણે પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ જ્યાં જરૂર છે ત્યાં તો કરીએ જ. પણ થોડી સજાગતા જો રાખીએ, તો પછી આ આ ખર્ચમાંથી ને આગળ જે આ બધો અ વ્યર્થ જાય છે જે આપણા આપણા જે શું કહે કે રિસોર્સસ. જે આપડી વસ્તુઓ છે એ બધી વ્યર્થ જાય છે. તો એ ન થાય એના માટે આપડણે સજાગ રહેવું જરૂરી છે.
બરાબર છે.
હમ, હા. એવી રીતે પેપરનું પણ થાય પેપરનું પણ રિસાયક્લિંગ થાય. છે ને જેમ આપણા દેશમાંએ પેપર ને પણ પસ્તી વાળાને ત્યાં આપણે વેચી દઈએ છીએ. અને એમાંથી પછી આ બોક્સીસ છે કે, હા ગિફ્ટ પેપર છે કે એવું બધું બને છે, તો એ એક સારી વસ્તુ છે. કે શું થાય તો આપણા જેમ આપડે પેપર મેળવવા માટે કે છે ઝાડ. બઉુ બધા ઝાડ કાપવા પડે છે, તો એ ન થાય, તો એ આપડું પર્યાવરણ નો બચાવ જ છે, એવુંવ જરૂરી છે.
હા પેપરનો બી રિયુઝ કરી શકાય છે અને એ બી એ પણ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે. ને પ્લસ આપણે કચરો જે બહાર નાખીએ છે, પ્લાસ્ટ પિક નાખી છ છે બધું એ બધું પ્લાસ્ટિક જાનવરો બી ખાય છે. પલા જાનવરો ના શરીર માં ભી જાય છે. હા સ્પેશિયલી પ્લાસ્ટિકની થેલીઓ બહુ જ જાય છે જાનવરોના પેટમાં. એને કારણે જાનવરોને બી બહુ નુકસાન થાય છે, અને અ જાનવરો બી એના કારણે મરી જાય છે.
એટલે આપડે વ્યક્તિગત ધોરણે જયારે આપડે બજાર જઈએ. તો ખાસ કપડાની થેલીઓ પાસે રાખવી જ જોઈએ, જેનાથી આપડણે આ પચી જાય અને હવે તો ઘણા ઘણા રાજ્યોમાં. કે પ્લાસ્ટિકની જે થેલીઓ છે એની પર પ્રતિબંધ છે. અ અને પેપરની એટલે કે પેપરની થથીલીઓ. અ ઘણા બધા મેડિકલ સ્ટોરમાં કે કરિયાણાની દુકાનોમાં વગેરે મળે છે. તો એ એક સારી બાબત છે કે લોકો વેપારીઓને પણ એવી ઈ પણ સજાગતા છે અને અ જે આપડ ઘરાક છે. અ એ લોકોને પણ અ એ સજાગતા છે એટલે એ સારી વાત છે.
હમ હવે તો કાપડની થેલીઓ બી બનતી થઈ ગઈ છે ને ઘણા બધા દુકાનદારો કાપડની થેલી આપતા છે, એટલે એ બધા હા. પ્લાસ્ટિકની થેલી નો યુઝ બિલકુલ નહી કરવો જોઈએ, કારણ કે વધારે માં વધારે પ્લાસ્ટિક એ જ યુઝ થાય છે, બધું જ આપણે કંઈ બી લેવા જઈએ એટલે પ્લાસ્ટિકની થેલીમાં સામાન ભરીને આપ આપી દેવામાં આવે છે, અને એ હા અને એજ પ્લાસ્ટિકની થયલી. આપડણે બહાર ફેંકી દઈએ છેએ ફેંકવામાં જ જાય છે.
કારણ કે ઘણી બધી ભેગી થાય એટલે લોકો ગમે ત્યાં ક